હમ.
હલો.
તેમેમસોંગ
ફ ફ તમે કેમ છો.
બસ મજામાં છ.
અચ્છા. બસ આ જે બધા ફૂડ જે ભુડિયા આવે ને એ જોઈ રહી છે. સાઉથ ન્ડિયન ફૂડસ
અચ્છા સારું છે સારું છે સાઉથ ઇન્ડિયન ફૂડ ગમે તમને.
હા, ગમે ને, મારું તો ફેવરેટ છે.
એવું છે? શું ગમે? તમને ફેવરેટ સાઉથ ઇન્ડિયનમાં?
આ મસાલા ઢોસા.
એવું છે, સારું ચાલો, સારું છે, સારું છે, બીજું?
ઈડલી.
ઈડલી, સારું છે, ઈડલી સિમ્પલ હોય પણ ટેસ્ટી હોય, એમાં બી મજા આવે ખાવાની ઈડલી.
હા, જ્યારે ગરમ ઈડલી હોય અને કોકોનટ ચટણી હોય સાથે, તો વધારે સારું લાગે.
સામ ભાર ને ચટની તો મજા જ આવી જાય ખાવામાં સાથે, ગરમ ગરમ હોય ત્યારે.
હા સાંભાર વગર તો મજા જ નહીં આવે.
ક્રિસ્પી ડોસા ગમે કે સોફ્ટ ડોસા ગમે તમને?
ક્રિસ્પી, જેટલું ક્રિસ્પી હોય એટલું વધારે સારું લાગે.
એવું? સેમ યાર હં, ક્રિસ્પી વગર મઝા ના આવે, ક્રિસ્પીનો એકદમ ક્રંચનો સાઉન્ડ આવે તો એમ ઢોસા ખાવાની મઝા આવે.
હા.
તમારા એરિયામાં કોઈ સારું સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ છે?
હા છે ને, વીકેન્ડમાં એકદમ ફૂલ થઈ જાય, બધા બહુ પબ્લિક હોય ત્યારે . .
ક્રાઉડ હોય એટલે ફૂડ સારું હશે તાંનું.
હા, પણ ત્યાં બહુ વેટિંગ કરવી પડે છે.
વર્થ ઈટ હોય તો ચાલે વેઇટિંગ કરવાનું બીજું તો શું?
હા એ તો છે હવે.
હમ્મ. તમને ઢોસામાં કયા કયા ટાઈપ ના ઢોસા ગમે, મસાલા, મૈસૂર, ચીઝ કે કયું બેને ઢોસા કયું ગમે?
મોસ્ટલી તો મસાલા જ પસંદ છે, મને તમને કેવા ગમે?
મને મૈસૂર મસાલા વધારે ગમે છે.
ઓ સ્પાઈસી હં, સ્પાઈસી પસંદ છે તમને.
હમ, થોડું ઘણું.
મને ચીઝી ઢોસા પણ ક્યારેક ગમે.
ચીઝ મૂકી દો એટલે બધું જ ટેસ્ટી લાગી જાય એ તો
અંહંહ હા.
તમને મેંદુવડા ગમે?
બઉ ગમે, ફ્રેશ હોય ત્યારે તો વધારે ગમે.
હમ, અંદર બહારથી ક્રિસ્પી હોય અંદરથી સોફ્ટ હોય ખાવાની મજા આવે.
હમ્મ, પરફેક્ટ કોમ્બિનેશન એકદમ.
અને ચટનીમાં ડીપ કરે એટલે ખાવાની મજા જ અલગ આવે જેમાં કોકોનટ ચટણી સાથે બો મજા આવે.
હા સાચ્ચે.
હમ, તમને કેટલી ચટણી ગમે?
અં કોકોનટ ચટની પેલ્લા ગમે પછી ટમેટર ચટની ગમે. .
મને ગ્રીન ચટણી બોગમે.
અચ્છા. સાઉથ ઇન્ડિયન માત્ર એકદમ રેસ્ટોરન્ટમાં ચટણી અનલિમિટેડ મળે એકદમ બેસ્ટ બધી અલગ અલગ અલગ ટાઈપ ની ચટનીઝ ચાલે
હમ સાચી વાત એ તો બે ત્રણ વાર રિફિલ કરાવો ખાલી ચટણી.
સેમ.
એમને ઉતપ્પમ ગમે.
મને થોડું ઢોસા ને જેટલું ની ગમે.
એમ ઢોસા ની પોપ્યુલરિટી જ અલગ છે ને.
હા જયારે ઢોસા મુટો હોય ને તો વધારે એક્સાાઈટમેન્ટ આવે. ખાવાની.
અને ફોટો લેવાની ઈચ્છા પણ થઈ જાય.
હમ્મ ફોટોઝ તો લેવાો જ પડે ને.
હમ ઇન્સ્ટાગ્રામની જનરેશન ને હમણાં.
હા.
ફિલ્ટર કોમે કોફી ગમે તમને.
એક વાર ટ્રાય કરલી સ્ટ્રાંગ હતી એટલે.
સાઉથ ઈન્ડિયનની ફિલ્ટર કોપીની ફેન ફોલોઈંગ અલગ જ છે ને.
હા કોફી લ્વર્સ ને બહુ ગમતી હશે.
હમ હું ચાય પર્સ છું પણ ફિલ્ટર કોફી ઓકે લાગે.
અચ્છા તને બ્રેકફાસ્ટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ગમે કે.
બહુ જ વધારે ઢોસા બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે ઢોસા અને મેંદુવાળા.
ટલી પણ લાઈટ હોય તો સવારે સારી જ લાગે એ પણ.
હા હેલ્ધી ભી છે ઇડલી.
હ ગિલડી ફીલ પણ નહી થાય.
હા તો કે ફૂડમાં રેર થિંગ છે કે ગિલ્ટી ફીલ ના થાય.
હા.
તમે સાઉથ ઇન્ડિયન ફૂડમાં હોમમેડ ટ્રાય કર્યું છે.
હા મમ્મી ક્યારેક ઢોસા એબું બનાવી લે.
પરફેક્ટ બને. જ
હા ટેસ્ટ પણ મસ્ત હોય પણ એકદમ જે રેસ્ટોરન્ટમાં જેવું ક્રિસ્પી હોય ને. એજું નહી બને.
અચ્છા રેસ્ટોરન્ટ વાળાને એક્સપિરિયન્સ અલગ હોય ને એટલે. હમ. તમને સાઉથ ઈન્ડિયનમાં કઈ િશ બનાવતા આવડે.
સિમપલ ડોસા.
અચ્છા હું તો બસ ખાવામાં જ એક્સપર્ટ છું.
બેસ્ટ સ્કીન છે આ તો તમારી પાસે.
હ થેન્ક યુ.
હમ પેલું જારે રેલવે સ્ટેશન પર ઇડલી જે મળે એ તમે ટ્રાય કરી શકો દિવસ.
હા સરપ્રાાઈઝિંગલી સારી હોય છે ટેસ્ટમાં બી એ લોકોની ચટણી બી સારી આવે છે.
સિમ્પલ ફૂડ તો ક્યારેક એકદમ બેસ્ટ હશે.
બિલકુલ.
હ સાવ થ થડી ગ. તને.
હા તોમે બધા આઈટમ્સ નું નામ નહી યાદ રતા ખાલી.
સમ છેેમ.
અને વેરાયટી બહુ હોય એમાં.
અને દરેક વસ્તુનો જે ટેસ્ટ હોય પછી એ પણ અલગ અલગ જ હોય.
હા સ્પાઈસી સાંભાર ગમે કે પછી નોર્મલ એકદમ.
સ્પાઈસીજ ગમે ને.
બરાબર લાગ ગ્યું છે તો મને.
હમ કયા ફૂડ સાથે વધારે એક્સપ્ન કરવું ગમે તમને.
થોડું પણ ચોકલેટ ઢોસા જેવું કઈ જોઈએને ડર લાગે.
હમ બધી વસ્તુમાં ચોકલેટ મૂકવી જવી તો નથી ને.
સાચી વાત છે.
હમ સાઉથ ઇન્ડિયન જયારે જમવા જાવ તો શું ફર્સ્ટ ઓર્ડર કરો તમે.
હમ મે મસાલા ઢોસા કરું સેફ ઓપ્શન ને એકદમ અને તમારું.
ઇડલી વડા ન કામબો.
હમ એકદમ ક્લાસિક એમ ને.
હમ શહેર કરવી છે.
ફૂડ શેર કરો છો તમે.
ડિપેન્ડ કરે ફૂડ ઉપર.
બરાબર સાચી વાત છે.
જી ના તો રિયાલિટી છે.
હું ફ્રાય શેર કરીશ દેઉં પણ ઢોસા મુશ્કેલ છે મારા માટે.
ઓ.
તમને સાઉથ ઇન્ડિયન ફૂડ સાથે કોલ્ડ ડ્રિંક ગમે.
નાહી બટર મિલ્ક બેટર લાગે મને.
સારી ચોઈસ છે.
હમ ગરમીમાં તો વધારે જ
હમ એકદમ રિફ્રેશિંગ થઇ જાયને ઠંડ ગરમી ઓળી જાય આપડ એકદમ.
સાઉથ ઇન્ડિયન સિટીનું એકદમ ઓથેન્ટિક ટ્રાય કરવું છે.
ચેન્નઈમાં ટ્રાય કરવું. ક્યારેક મારે તો
મને પણ ઓરિજનલ ટેસ્ટ જોયો છે.
હમ ફૂડ ટ્રીપ જેવું પ્લાન
ડ્રીમસ વસટ લવર્સ.
તમને લાગતું નહ કે સાઉથ ઇન્ડિયન ફૂડ બધાના એજ ના લોકોને ગમે.
હા કિડ્સ લઈને સુધી બધાને જ એન્જોય કરાવે.
હમ સિમ્પલ હોય ને એટલે બધા એજ ના ખાઈ શકીએ જેમ કે ઈડલી સિમ્પલ છે પણ ટેસ્ટી છે એટલે બધાને જ ગમે.
હમ પરફેક્ટ કોમ્બિનેશન.
હમ ઓનેસ્ટલી સાઉથ ઇન્ડિયન ફૂડમાં હેવી ફિલિંગ ઓછી આવે ખાવ ખાવ પણ પેટ ના ભરાય.
હા ખાધા પછી પણ ફ્રેશ ફીલ થાય.
હમ આજની કોન્વર્ઝેશન પછી ઢોસા ખાવાનું બંધ થઈ ગયું છે હમણાં મારું.
સેમ. યુટ્યુબ પર ઢોસા ના વિડીયો જોઈને એકદમ ભૂલ કરી.
હવે મમ્મીને કેવો ઢોસા બનાવી આપશે તમને.
ક્યારે અત્યારે તો નહી બનાય આપે.
કઈ નહી કાલે મોર્નિંગ માટે બ્રેકફાસ્ટ નલી આવજો ઢોસા.
લાગેલી છે ને પર
તો હમણાં તો હવે સાઉથ ઈન્ડિયન તો બનાવવામાં બહ વાર લાગશે.
ઓર્ડર તો કરી શકીએ છે.
હા ઓર્ડર કરી શકો છો એક મસાલા ઢોસા મારા માટે બે એક મૈસુર ઢોસા કરી દેજો ઓર્ડર.
અચ્છા બહ ટમટલે હાફર. તો ઘરે આવતા જ થઇ જાય.
હા એ તો અવેલે છે જ ને સાઉથ ઇન્ડિયન બનાવવામાં બી ટાઈમ લાગશે ને.
હા. જોઈએ હવે શું કરી શકીએ છે. અચ્છા તો છે કે ઓનલાઈન કઈ ફૂડ મંગાવાઈ લેયા.
ઢોસા મંગાવાઈ લો ને તમને ઈડલી ગમે છે ને તો ઈડલી મંગાઈ લો.
એ જ હવે જોવું ઓનલાઈન શું શું અવેલેબલ છે ક. રેસ્ટોરન્ટથી આવે છે એમ કરીને. હા. ઠી છે ચાલો.
હ ચાલો બાય.
હા હા ભાઈ તોમે બી કઈ ઢોસા એવ મંગાવી લો.
હમ એજ એજ હવે જોયા હવે.
સારું ચલો બાય.
બાય.